હ હા હવે મજામાં તમે કેમ છો
હું પણ એકદમ મજામાં શું ચાલે છે
અત્યારે તો વરસાદની મોસમ છે અને કેહેવાય ને કે વરસાદ આવે અને મને તો બહુ ગમે વરસાદ તમારો સૌથી ફેવરેટ કયો એમ આપણેે જોવા જઈએ ઋતુઓમાં
ઋતુમાં મારો સૌથી ફેવરેટ કહું તો મને તો શિયાળો બહુ જ ગમ કેવાય ને કે શિયાળામાં શાકભાજી ખાવાનો જે આનંદ મળે ને એ મને પોવા જ કેમે તો સૌથી વધારે કેહેવાય ને કે રોટલા અને કેહેવાય ને કે આપડે રીંગડાનોો ઓળો એટલી મજા આવે ને ખાવાની તો એટલે શિયાળો મને સૌથી વધારે ગમે ને ત્યાં કેવું છે ઠંડી હોય ફરવાની પણ મજા આવે તો એટલે શિયાળા ની તો હું વાત જોતી હોઉં વરસભર કે ભ શિયાળો જલ્દી જલ્દી આવે તો થોડી મજા આવે આપડે કેહેવાય ને કે આમ અછ અને કેવું છે જયારે ઉનાળો હોય ને ત્યારે આમ તડકો તડકો ક્યાંય જવાની મજા ન આવે પાણી ની તરસ લાગ્યા કરે ને આ બધું હોય એટલે ઉનાળા તો ગમે જ નહી ઘરની બારે ન જાાવં ગમે લૂ લાગી જવા ની બીક રે બાકી આપડે કેહેવાય ને કે ચોમાસું છેમ કે હમણાં તો ચોમાસું ચાલુ છે તો બધી જગ્યાએય ને ચૂપ થઈ જાય ઘારા વારા પગ થઈ જાય ઘર પણ ખરાબ થાય અને થોડા જીવ જી વાતો પણ વધારે આવતી હોય એટલે ચોમાસું પણ એટલું બધું ના ગમે બસ શિયાળો એટલે વધારે ગમે તમારી ફેવરેટ રૂટો કઈ છે
મારી તો ચોમાસું જ તમે કહી લો જે જૂન થી સપ સેમ્બર સુધી ચાલતું રહે અને કહેવાય ને કે આખી જયારે ધરતી એકદમ ત્રાસતી હોય કે કેહેવાય ને કે મરવા પર આપડે અંત તરફ આવી રહ્યા હોય અને ત્યારે વરસાદ આવે આખી કેવાય ને બધું સુકાઈ ગયું હોય પછી વરસાદ આવે એટલે બધું એકદમ લીલું છમ જેવું થઈ જાય અને મને કેવું કે હું કોલેજ જાઉં ને તો મને અ આ વરસાદની ઋતુમાં જે બારી પાસે બેસવાનું ગમે ને અ વરસાદની સિઝનમાં બસ ની બારી પાસે બેસવાનું બહુ ગમે કારણ કે બહ એકદમ ક ન કે ઠંડી પણ લાગે પાણી ના છીટા ઉડતાય્યું થોડા ઘણા અને બહારનું પણ વાતાવરણ એટલું મસ્ત બની જાય કે જોવાલાયક હોય
હમ્મ એકદમ સરસ સાચું કીધું તમે તો એ તો છે જ કે ચોમાસામાં તો એ છે વાતાવરણ બહુ જ સરસ છે કે એકદમ લીલું થઈ જાય બધું આમ કેવાય ને કે આપડે જ્યાં જ હોય ત્યાં તમને લ દેખાય બધું રોડ ના આજુબાજુમાં કયો તમે કે તમે પછી ઘરના બરે આપડા આંગણામાં ખ રહ હો તો બધા પશુ પક્ષી પણ આવતા હોય તો ત્યારે મજા આવે. પક્ષી મને લાગે વધારે આવે ચોમાસામાં કે એ લોકોને છે ને મજા આવે જે કેટલા સમય કેવાય ને કે હોય પોતાના ઝાડમાં બેઠા હોય વાટ જોતા હોય બાર ની પકડવાની ખાવાનું શોધવા માટે અને આ ઋતુમાં છે ને જે કવાય ને સ્થળાંતર પક્ષી જે હોય ને જે બહાર ના હોય મતલબ વિદેશોના પક્ષી જે હોય ને એ લોકો પણ ઘણા હોય આપણી બાજુ ઘણા જગ્યા એ છે ને એક નવા નવા સ્ટ બની જાય આ પક્ષીઓને જોવાના અમે તો ઘણા જોયેલા છે. અમારી ગામ બાજુ છે ને ઘણા પક્ષી આવતા નવા નવા પછી તેમના નવા નવા નામ રેતા અમારા એક શિક્ષક હતા તા તે છે ને આવા બધા કેવાયને નિસર્ગની બધી કાર્યોમાં બહુ વધારે ગૂચવાયા હતા. તો એને આવું બધું બહુ ગમે. તો જયારે પણ ચોમાસુ ચાલુ થય ને એટલે આવા નવા નવા છે ને એ લોકો મતલબ કહેવાય ને કે ટ્રીપ્સ કાઢતા અને આવું બધું મતલબ કેવાય એક્ટિવિટીસ કરાવતા અમને ત્યારે અમે એ જ હતા કે એમને જાાડવા લગાવવા પણ બહુ ગમતું તો અમે એટલા કહેવાય ચોમાસામાં ઝાડવા લગાવ્યા છે પણ હા એક છે કે મેં તો મજા માટે જ જાતા. કેવાયને કક પિકનિક થઇ જતી બધા દોસ્તારો સાથે અને મજા આવતી કે બધા સાથે મળીને ડબ્બા ખાય અને ધાણા થોડાક જ લગાવતા ફોટા વધારે પાડતા. ફોટા પાડીને કેવાયને મૂકવાના એકબીજાને મોકલવાના તો એમાં વધારે મજા આવતી ને ચોમાસામાં કેવું છે કે દોસ્તારો સાથે જાય એટલે પલડવાની પણ કેવી મજા આવે કે આપડે આખા પદડી જાય પછી ઘરે આવે એટલે શરદી થાય પણ તો બી મજા આવતી હોય એ કેહેવાય ને કે યાદો રહી જતી હોય આમ કવાયને કે આપડે દોસ્તારો સાથે તે જાય અને પછી એમાં ગરમ ગરમ ચા પીએ અને જયારે ચોમાસું આવે ત્યારે બધી જગ્યાએ મને લાગે બધી નાની નાની દુકાનો મેગી મળવાની શરૂ થઈ જતી હોય છે. તો તમે કેટલું પણ વિચારો હ ઘરે આવીને જયારે ઈ તમને મેગી બનાવો ને એમાં એ સ્વાદ જ ન આવે છેવું તમે જયારે ચોમાસામાં જયારે દુકાનમાં જે મેગી ખાવઓ ને ભલે એ કઈ જ નહી નાખે એમાં મેગી માં ખાલી તમને મસાલો છાંટીને આપી દેશે પણ એ જે ગરમ ગરમ ખાવાની ત્યાં મજા મજા આવે ને એવી તો ઘરે ના આવે. તો એ કેવાય ને કે એક ચોમાસાની અ અલગ જ મજા હોય ને ઘણી સાચી કેવાય કે યાદો પણ જોડી જાતી હોય કે ચલો ભાઈ વરસાદ આવ્યો છે આપણે આપડે કહેવાય ને કે બહારે જવું છે અને મેં જોયું છે સિટીમાં અમદાવાદમાં કયો કે બીજા જગ્યાએ જયારે હું મારા બેન ના ઘરે ગઈ હતી ને વરસાદ પડ્યો નથી. કે લોકો ઘરની બહાર નીકળી ને ભજીયા વાળા ના દુકાને જોવો લાં એ લાઈન લાગી હોય છે અરે બાબા. શું કહો તમને મતલબ ત્યાં પણ લોકો પરલળતા પલળતા લાઈન માં લાગીને ભજીયા ખાવા હોય લોકોને અને વાટ જોતા હોય અને પછી ભજીયા ખાઈને જ ઘરે આવે લોકો. તો એ કેહેવાય ને બહુ મજાની વાત છે અને બહુ મજા આવતી હોય એજ હોયને તમે આવું ક્યારે કર્યું છે કે?
હમ્મ તમે બઉ સત્ય કીધું. કે આપણેે અ કેહેવાય ને કે અત્યારે મેગી અ ભજીયાઓ કે પછી તમને અ શું કે મગ કાઈ ખાવાની મજા જ એક અલગ હોય એમાં પણ મકાઈ શેકેલી હોય. આ તો બો વધારે મજા આવે અ. આપણે જોવા જઈએ તો ભારતીય અથ જે અર્થતંત્ર છે જે ઈકોનોમી છે કે પછી એના માટે પણ ચોમાસું એટલું અ ઉપયોગી છે કારણ કે આખું જે ખેતીવાડી આપણે જોવા જઈએ કે કૃષિ વિભાગ જોવા અ એના પર જ આધાર હોય છે અને આ આ ઠંડુ અને એકદમ કેવાય ને કે આટલી બધી ગરમી પડ્યા પછી ઠંડુ અને આરામદાયક હવામાન હોય તો મજા આવે અને ચોમાસાને લીધે જ અ અ પોસિબલ છે સતત અ વચ્ચે વચ્ચે વરસાદ થતો રેય. આખી કેય ને કે આખી સૃષ્ટિ સજીવ થાય. અ હરિયાળી અને કુદરતી સૌંદર્ય આપણું આખું વધી જાય. અને અમા અમારી તરફ તો અ બો બધા વોટરફોલ્સ છે કે ધોધ છે. અ નદીઓ છે કે તળાવો છે આ બધા અમે અત્યારે હવે જ અ અત્યારે જશું આ સન્ડે અને ત્યાં બધી જગ્યાએ ફરશું ક્યાંક ને ક્યાંક. અ ફ્રેન્ડ્સ જોડે. અને એ પણ એટલું મસ્ત મજા આવે એમાં ફરવાની પણ અને અ કેવાય ને કે કે આખી પ્રકૃતિ એક સુંદર લાગે આપણને અ ગરમીથી જે રાહત મળે અને પહેલા વરસાદની જે અ ભીની માટીની જે સુગંધ છે એ કોને ના ગમે. અ કેટલીક સુગંધો આપણા કેહેવાય ને કે અંતર શ્વાસમાં રહે છે એવી જ આ એક સુગંધ છે. અને એ બીજા વરસાદમાં ન આવે કદાચ પણ પહેલા વરસાદની જે માટીની સુગંધ છે એ કઈ ની તો આપણે ને એટલી ગમે અને પરિવાર સાથે આપણે ગરમ ચા પીએ પીએ પછી નાસ્તો કરીએ અને આ આનંદ માડી એ અને પ્રવાસ માટે પણ હવે અમારે અહીં યા ગિરા ધોધ છે કે પછી ગણેશ ધોધ કોલ છે અ અ આ બાજુ વઘઈ છે કે પછી સાપુતારા છે એ બાજુ બધે અમે જશું હવે અ અને આ ધાન માટે પણ બો જરૂરી છે આપણે જોવા જઈએ. તો જેમ કે અત્યારે અહિયાં હવે શેરડી રોપાઈ છે. અ કપાસ થશે કે અ પછી મકાઈ થશે અ સોયાબીન પણ આ બધા પાક માટે વરસાદ બોવ જ મહત્વનો છે. અ અને ખેડૂતો માટે તો ચા ચોમાસું કહેવાય ને કે એક આશાનું પ્રતિક છે આપણેે લગાન મુવી માં પણ જોયું હતું. કે એ લોકો માટે કેટલું ચોમાસું કેટલું અ મહત્વપૂર્ણ છે. અને અ આ જે અ જંગલને જે હરિયાળું કરે છે કહેવાય ને કે અ જે આપ આપણું અ ભૂગર્ભ જે ગ્રાઉન્ડ વોટર જળનું સ્તર છે. એ વધારે છે ક્યાંક ને ક્યાંક અને આ બાયોડાયવર્સિટી આપણી જે જેવ વિવિધતા છે એ પણ જળવાઈ રહી છે ક્યાંક ને ક્યાંક અને પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ અ આપણે જોવા જઈએ તો તમે જેમ કીધું એમ અ બોવ જ જરૂરી છે કારણ કે આનાથી જ એમને ખોરાક મળે છે. અને ઘણા પ્રાણીઓ એવા હોય છે જેમ જેમકે આપણે દેડકા લઈ લઈએ કે પછી અ કાચબા લઈ એ કે પછી અ શું કે કચલા લઈએ એ બધા આના પર જ નિર્ભર રહે છે જીવનચક્ર એમનો વરસાદના લીધે જ અને હાઇડ્રોપ્લાવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર આપડે અહિયાં શું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ તો ત્યાં પણ હાઇડ્રોપ અ લેક્ટ્રિક પાવર અ ઓલું સ્ટેશન છે તો એ એના લીધે જ આવે છે ક્યાને ક્યાંક. અ વરસાદથી અ કારણ કે એના થ્રુ ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. અને પર્યટન માટે પણ અને ગ્રામ્ય અર્થતંત્ર માટેને પણ આ ગતિ ફાળવે છે ક્યાંક ને ક્યાંક વરસાદ. વરસાદ બો જરૂરી છે મને પણ એવું લાગે છે. તમારું શું માનવું છે એના પર
હા એ તો તમે એકદમ સાચું કીધું. આ બધી વસ્તુઓ છે ને જેમ કે તમે જે કીધી આપણા ભારતી જે અર્થવ્યવસ્થા માટે છે. ખેડૂતો માટે છે, તો સાચે વરસાદ બોવ જ વધારે જરૂરી છે. કેમકે વરસાદ જ નહીં પડે તો આપડે શું ખાસ કે અનાજ ઉગાવા માટે તો વરસાદ જ છે, તમે કેટલું પણ કરી લોયો ને કે આપડે અ કેવાય ને કે આર્ટિફિશિયલી તમે પાણી પહોંચાડો કે તમે ઉગાડો ઝાડવા પણ જે અ કહેવાય ને કુદરતી જે ઉગે ને એમાં જે સ્વાદ દ હોયને એ તો કેવાય કેટલું પણ તમે આર્ટિફિશિયલ કરી લયો ને તેમાં તો ન જ આવે તો વરસાદ સાચે બોવ જ જરૂરી છે, અને જયારે કહેવાય ને કે અ વરસાદ એક સીમિત માત્રામાં આવે ને તો વધારે સારું વરસાદ કેવાય ને હવે લો કો એ અ આ જંગલ તોડને બધું કરીને વરસાદ નો જે પ્રમાણ છે. એ ઓછો મતલબ ઘટાડો છે, અને ક્યારેક એવું થઈ જાય છે, કે બાળ જ આવી જઈએ છે. તો આ જે છે, ને વાતાવરણમાં જે કહેવાય ને એક નિયંત્રણ રહેવું જોઈએ એક બેલે સ રહેવું જોઈ એ નથી હમણાં તો તો એજ છે, કે મને લાગે કે વરસાદના ઘણા બધા સાચે ઉપયોગ છે. તમે સાચું કીધું અને એ જ મને લાગે કે આપણે વરી પાછા મળે આવી જ નવી નવી કેવાય ને કે વાતો કરીએ આપણે તમારી સાથે વાત કરીને સાચે ઘણું સારું લાગ્યું મને તો આપણે વરી પાછા મળશું નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો તમારું ધ્યાન રાખજો
ચોક્કસ તમારી જોડે વાત કરીને પણ મને ખુબ સરસ લાગ્યું ખુબ ખુબ આભાર તમારો
તમારો પણ આભાર